હલો.
હલો, ત મારો અવાજ આવી રહ્યો છે તમારામાં?
હા સર તમારો અવાજ આવી રહ્યો છે.
હા તો આજે આપડે વૃક્ષારોપણ વિશે વાત કરીશું જેમ કે વૃક્ષારોપણમાં જોણા આજના. હા હ વૃક્ષારોપણ વાત કરી રહ્યો છું જેમ આજના સમયમાં તમે વૃક્ષ નું ઘણું, નુકસાન કરી રહ્યા છો આજના પેઢીઓ જેમ કે રસ્તાઓના રસ્તાઓ કે આજુબાજુ ના વૃક્ષોમાં કાપી રહ્યા છે. છે જેમ કે વૃક્ષમાં જેમ કે અ્ય પ્રકારના વૃક્ષો છે. જેમ કે આજના, ખેતીમાં જેમ કે તમે કલમ રો હોય તો તે કલમ પર તમે, ક કે જેમ કે ક ના આવતું હોય તો તે માટે તમે તમે વૃક્ષ હ ક કાપી રહ્યા છો જેમ જે તેાપ કાપી રહ્યા છો તે એ માટે માટે તમે જે તે માટે તમે તે વૃક્ષને કાપીને, તમે વૃક્ષ કરી રહ્યા છો જેવ કે તે વૃક્ષો ક આપવા જોએ નહીં તેમને તે વૃક્ષમાંથી તમને ઓક્સિજન કે તથા ગણ્ય અન્ય પ્રકારના પ્રકારના ઓક્સિજનો જેવું કે ફળ કે ફ્રૂટ જેમ કે તમને મળી શકે છે તે વૃક્ષ માંથી ઘણા નું જીવન મળે છે, આપને જેમ જે શ્વાસમાં આપના ઓક્સજન ખુબ જ તમે જાણી છોકો છો કે આજનો વાતાવરણ તમે ઘણું જેમ કે ચોમાસામાં તમે વરસાદ લાવવા માટે ટ કે જેમ ટે જણા પ્રકારના કાર્યો જોઈએ, છે જેમ કે વૃક્ષને ઓછા ઓછા થવાથી ઘણા ફેરફારો થયા છે, જેમ તમને ઓક્સિજન ન ઓછું પડ્યું છે. ઓઑક્સિજન ઓછું થવા માંડ્યું છે જેમ કે ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયાઓ વધી ગઈ છે, જેમ કે તમે ગરમીનું ગરમીની પ્રક્રિયા વધી ગઈ છે, જેમ કે તમને ઉનાળામાં તમે જોઈ શકો છો કે આ વર્ષે તમને બહુ આ વર્ષે આપણા દેશમાં બહુ જ ગરમી પડી છે, તેમાં ગરમીના કારણે જેમ કે વૃક્ષ તમે કાપવાનું વધુ જેમ જે રસ્તાઓ કે મોટી મોટી ફેક્ટરીઓ કે જેમ તમે અન્ય પ્રકારનું ફિલ્ડો આવી છે, તેમ તે તમે કાપ્યો હોય તો તે માટે તમે અને વૃક્ષ નું કાપણ વૃક્ષો કાપી રહ્યા છો તે માટે વૃક્ષ કાપવા જોઈએ નહીં, તે માટે વૃક્ષનું સારા અને
વૃક્ષોને સારા કામો કરી કાપવા જોઈએ નહી જેમકે વૃક્ષ માં થી મળત ઓક્સિજન ને તમે અ જે કાપી રહ્યા છો કેમ કે પોતાની જાતને તમે નુકસાન કરી રહ્યા છો જેવો આજ ના સમયમાં તમે લોકો ભારત માં જોઈ શકો છો કે વૃક્ષનું વધુ રોપણ જોય છે તેના કારણે તે માટે તમે વૃક્ષનું રોપણ કર છો તો વૃક્ષ નો ઓક્સિજન મળશે તેમ તે આગળ જ તે આપણી પેઢીને વધ વૃક્ષ મળશે તેમ તે વૃક્ષનો કારણે તેમને સ્વાસ્થ્યની પ્રક્રિયામાં જેમકે ઓક્સિજનનું વધુ પ્રમાણ વધશે જેમ કે તમારી તમને મળશે ઓક્સિજન ના કારણે તેઓ મળશે તે વાતે કારણે તેથી ઓક્સિજન નું મળશે ત્યાથી કરીને આપણે જાણી શકીએ. કે છે કે આજના સમયમાં વૃક્ષનું કાપણ વધ વૃક્ષનો બચાવ કરવો જોઈએ જેમ કે વૃક્ષને વૃક્ષ રોપણ કરવો જે તમે તેમાં એક વૃક્ષ કાપો તો તેમે બ સો વૃક્ષ રોપનો દંડ રાખ વો જોઈએ જે તેમની પર કાર્યવાહી કરવી જોઈએ જેઓ કે વૃક્ષ વૃક્ષો કાપે તે તે માટે તે તે માટે તેઓને તે માટે તે વૃક્ષના રોકાણ માટે તેઓ તમે કરી જો તે તમને એક જાણવા માંગે છે કે તવે એ વૃક્ષનું સારામાં સારું સારા માં સારું વૃક્ષનેને ખાતર આપવું. તે વૃક્ષ રોપણ કે તે વૃક્ષનું વધ કામ થાય છે તેવું વૃક્ષ આપને આગળ જતા આપણી આગ આગળની પેઢીઓને સારું વૃક્ષ મળી રહે છે. આક્ષિજન મળેલો છે તેવ તમને તમારૂ તમે શું જણવા
આપડે જે ઉદ્યોગો છે તે દ્વારા ઘણા વૃક્ષોને નુકસાન થઈ રહ છે તેના દ્વારા માટે- - આપડે વૃક્ષો વાવા માટે- - બધા અભિયાનો ચાલી રહ્યા છે તેના દ્વારા વૃક્ષો વાવામાં- - એ વૃક્ષ આપણને ને શવાસ લેવા માટે ઓક્સિજન પૂરું પાડે છે. અને કાર્બોડન્સ પોતે લે છે અને- - આપણને ઓક્સિજન પુરતો પુરવઠો પાડે છે. તે વૃક્ષો વાવા જોઈએ છે કારણ કે- - આપણને તે કામ આવે છે ઓક્સિજન લેવા માટે- - અને ઓક્સિજન તે બધા- - બધા માણસોને ઉપયોગમાં હોય છે એટલે આપણે ટાટા આઈપીએલમાં- - એક દોડ ગ્રીન ડોડ બલ્ લાગશો તો અગિયાર- - અગિયાર વૃક્ષો વાવામાં આવે છે તે પ્ર તેરી- - તે આ વૃક્ષો વાવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે આપડા. અ વિશ્વમાં સૌથી વિશ્વ- - વિશ્વ પર્યાવરણ દિવસ પણ ઉજવવામાં આવે છે તેના દ્વારા વિશ્વ- - વૃક્ષ વન્ય જીવોને બચાવવા- - વન સંરક્ષણ રાખવામાં આવે છે જેમાં બઉ હું - બેનું વૃક્ષોનું કાપ- - વૃક્ષો જે કાપવામાં આવે જે નંબર પ્રતિબંધ રાખવામાં આવે છે અને વૃક્ષો વધારે વાવવામાં આવે છે તેના દ્વારા આપણને ઓક્સિજન મળે છે અને ઓક્સિજનને આવડા બધા. અ વ્યક્તિઓને ઓક્સિજન શ્વાસ લેવામાં પૂર્વ પાડવા માટે બધા વૃક્ષો આવવામાં આવે છે. તે તે આ વૃક્ષોની આપણા આપણા જીવનમાં ઘણી જરૂર પડે છે તે હિસાબ શ્વાસ લેવામાં તકલીફ પડે નહી તે માટે અમેં બધા વૃક્ષો વાવા જોઈએ છે અને આપણા બધા ફ્રેન્ડોને પણ વૃક્ષો વાવા જવાની સલાહ આપવા પડે છે. અને વૃક્ષો ગ ધણા થી ધણા વાવો. પુસ્ત અ પુસ્તર અને ટીવીમાં જાહેરાત કરવામાં આવે છે વૃક્ષો બધા અલગ-અલગ પ્રકારની વૃક્ષોની જાત આવે છે તે પ્રમાણે વૃક્ષો વાવામાં આવે. જેનો દ્વારા શ્વાસ લેવામાં આપણ આસાનીથી શ્વાસ મળી શકે છે અને બધા મા માણસોને તકલીફ પડશે નહી. અને વૃક્ષો કાપવામાંશે તો બધા આવધ પેલી અ કંપનીઓ છે જેના દ્વારા આપણા બધા ઘણા ને નુકસાન થાય છે જેને શ્વાસ લેવામાં નુકસાન થાય છે અને વૃક્ષો બધા કાપી નાખવામાં આવે છે તે જગ્યાએ કંપનીઓ પેલા ચાલુ રાખે છે ને એના દ્વારા આપણને નુકસાન બો થાય છે અને ઝાડવા અ પેડ પોધાને નુકસાન થાય છે અને વૃક્ષોને પણ નુકસાન થાય છે તેના થી આપણને પણ નુકસાન થાય છે અને તે માટે આ કંપનીઓને બંધ કરવા જોઈએ અને વધાર વટ્ટ વૃક્ષો વાવા જોઈએ છે અને વૃક્ષારોપણને દિવસ રાખવામાં આવે છે એમ તેમાં. હવે જે વૃક્ષો વાવા જોઈએ અને તે પ્રમાણે આપણા પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી તે લોકો વૃક્ષારોપણના દિવસે વૃક્ષો વાવે છે અને ઘણા વૃક્ષો વાવે છે અને આઈપીએલની જેમ બધી અલગ અલગ સ્થિતિમાં પેલું વૃક્ષારોપ કરાય તમારે શું કેવા
તો તમારી વાત એકદમ સાચી છે કે જેમ કે વૃક્ષનું રોપણ કરવું જોઈએ જેમ કે પર્યાવરણ વિશ્વ પર્યાવરણ દિવસ આવે છે જેમ કે જેમાં તમે ઘણા વૃક્ષોનું રોપણ કરે છે પણ લોકો તેઓ વૃક્ષોને પણ નુકસાન પોચાડી રહ્યા છે જેમ છે વૃક્ષોને કાપવાનું જેમ કે તેઓ વૃક્ષોને નુકસાન પહોંચાડે છે તેઓ વૃક્ષોને પાછા જોતા નથી થી જેમ તે વૃક્ષોને એવ જવા દે છે કે જે વૃક્ષો વૃક્ષ પછી તે તેનું ખાતર કે પાણી મળી તો નથી રહેતું પણ તે માટે તે તે વૃક્ષ મરી જાય છે પણ તેનું ધ્યાન નથી આપી રહ્યા કે જે વૃક્ષ નુકસાન થાય તો તેને જગ્યાએ બીજું વૃક્ષનું રોપણ કરવું જોઈએ તે માટે તે ઘણી જગ્યાએ આજે ઘણા સ્ટેટ માં ઘણી જગ્યાએ તેઓ ચાલી રહ્યું છે કે વૃક્ષનું વૃક્ષ વિના કંઈ જ નથી પણ લોકો ખાલી બતાવી રહ્યા છે કે વૃક્ષ સુધા કઈ નથી પણ તે લોકો કાર્ય કરી રહ્યા ન થી કે એ વૃક્ષના જો વૃક્ષ એટલી કરવું હોય તો તેવ વૃક્ષ રોપણ કરવું જોઈએ. ના કે કોઈને કેવું જોઈએ કે હું એ શું પૂછું કે હું કરું છું. તેઓ પોતાની રીતે એક વૃક્ષ રોપે છે જે તેઓ લોકોને સમજાવી શકે છે કે તમે વૃક્ષ કરો પણ તેઓ ત કરતા નથી પણ તેઓ બીજાનું પાલન કરતા હોય તે લોકોને પણ ખરાબ કરે છે કે તમે વૃક્ષારોપીને શું કરી રહ્યા છો, પણ તે લોકો જાણતા નથી. કે આજે વૃક્ષોરોપીને તમે તમારી પેઢીને તે કે તમારી જે જીવન હોય તેને શિ તંદુરસ્ત કે શારીરિક બનાવી શક જોવ જે વૃક્ષ માંથી તમે કેમ કે ઘણા વર્ષો જેમ કે લીમડો આંબો કેમકે આડ હોય કે પીપળો હોય આ સો પાલવ હોય જેમ કે બ જેમકે તમે ઘણા વૃક્ષો જોઈ શક પૂછો કે તેમાં તમને ઓક્સિજન કે સારા પત મળી રહે છે આછોપાલોમાં તમને સારું ઓક્સિજન મળે કે તેમાં સારો અને જે મે તમે વૃક્ષ જો છોક તેમાં ઘણી આયુર્વેદિક દવાઓ પણ મળી રહી છે જેમ તે આયુર્વેદિક દવાઓ આપને આલ આપણે શરીર ને તંદુરસ્ત હોય છે કે આયુર્વેદિક દવાઓ તેમના આપડા રોગને દૂર કરે છે કે જેમ કે લીમડો હોય તે આપડી બીમા રિઓને દૂર કરે છે જેમાં સારા અને ઓક્સિજનોને પૂરતું મળી રહ્યું છે જેમ કે આજના સમયમાં આપડે જાણી રહ્યા છે કે. ભારત દેશમાં ઘણા વૃક્ષ નુ રોપણ કરી રહ્યા છે જેમ કે આજના તંદુરસ્તી માટે જ, જેવું કે જાણો છો કે તમે ઘણા ઘણા ઘણા લોકો આજે પોતાના સ્વાસ્થ્ય માટે ઘણું, કોણુ પ્રકારના વૃ ઓક્સિજન છે જેવું કે આજના સમયમાં લોકો ઘણી જગાએ, જોવો છો કે તમે ઓક્સિજન નું પ્રમાણ ઘટી ઘટ્યું છે જેને ના કારણ કે વૃક્ષનું તમે કાપ કાપી રહ્યા છો તે માટે તમે વૃક્ષ નુ વૃક્ષ ના ત ઓછું અને અસા- ઓક્સિજન મળતું નથી એ કારણે તે માટે તમને જાણી શકુ છું કે ઓક્સિજન મેળવવા માટે તમે ઘણા તમને એના વિશે તમને થોડી માહિતી જેમને મળી હશે કે જેમ કે વૃ ક્ષમાં સારો મળી રહે છે, ચાલો તમને એના વિશે તો આગળ વાત કરીશ.
હા, ઠીક.